શું કરે બીજુ
અમે તો મજા કરીએ તમે શું કરો
અમે જો મજા કરીએ છોકરા સુતાના અમે જો હવે બેઠા છે નવરા
હઅ ઠેક શું તબિયત પાણી શું
સરસ હો તબિયત પાણી તો
હા.
તમારે શું કર હસબેન્ડ ને છોકરા ને બધાય
હસબન્ડ જો ગયા છે છોકરા ને તેડવા સ્કૂલે ટાઈમ થઈ ગયો એટલે છોકરી એના ભેગી ગઈ છે તો પછી આમ જરાક ઘડીક ફ્રી છું તો હુકો કરીએ કોઈને ફોન
હમ્મ.
શું ફરવા નથી જતા તમે ક્યા
કે ફરવા તો હમણા ગયા નથી અમે તો
હ
તમે જે કઈ બાજુ જાઓ છો ફરવા તો કયો એમને કઈ નવી સ્થળ હોય તો
ના ના અમે તો હમણાં કેદીના નથી ગયા ફરવા તો
હમ્મ.
તો હસે
વરસાદનુ ક્યાં જાવુ ફરવા વરસાદ છે અટાણે ચોમાસું છે વરસાદ કેવો આવે છે બાર વ્યાર નીકળાય એવું નથી. તો ચોમાસામા અમે ન જઈયે ફરવા અ પછી સાતમ આઠમાં આવશે ને હમણાં હજી તો વાર છે.
હમ્મ.
પછી જાશું જન્માષ્ટમી આવે ને ખબર છે કે નહી તમને
જન્માષ્ટ્રી ખબર છે ને એમને
હા ક્યારે ક્યારે જાસુ અમે
હમ્મ.
ફરવા
ફરવા ત્યારે તમારા છોકરાને બધાય ને રજા હોય સે ને
હા, તયે રજા હોય હો! ચાર પાંચ દિની જન્માષ્ટમીમાં તો રજા જ હોય.
હમ,
હ
શ
હમ શું કીધું? કાય નય કાય હાલતું નથી. અમે તોજો આજે શાક બનાયવુ હતું. મગનુ શાક બનાયવુ હતુ.
હમ, ઈ કેવી રીતના મગનું શાક?
મગનું તો જો પેલા બાફી નખાય કુકર માં.
હમ,
ગરમ પાણી મુકાય પછી, મગ ધોઈ એક બે પાણી થી ને નાખી દેવાય મગ ગરમ પાણી થઈ જાય ને પછી, પછી બે ત્રણ સીટી કરો ને તો મગ તો થઈ જાય. બફાઈ જાય પછી વઘારી નાખવાનું તેલ નાખવાનું. પછી ગરમ કરી તેલ ને એમાં થોડુંક તેલ, થઈ જાય ને એટલે રાય જરાક નાખવાની અને પછી, હીંગ નાખવાની ને મગ નાખવાનાન પછી, ચટણી, મીઠું, જીરું એવું બધું નાખી હલાવીને થોડું પાણી નાખીને થઈ જાય ગરમ થઈ જાય ને ખદખદી જાય પછી પીરસવાનું. ગરમા ગરમ હા પછી રોટલા સાથે ખવાય. હા, રોટલા હારે ખવાય પછી રોટલી હારે ખવાય.
હમ,
આપણે જે ભાવે ને રોટલો, તો રોટલા હારે ખવાય. બાજરાનો રોટલો ખબર છે? ખાવ છો તમે બાજ
એવું તોમ ના ના એવું તો અમે જોયા નથી. બાજરાનો
ઓ તો બાજરો હોય ને એના રોટલા થાય એને દડાવી લેવાય બાજરો હોય એને, ને પછી, લોટ થઇ જાય ને પછી એને રોટલો હાથ થી જ કરવાનો હોય. બે હાથ આ મારતા જવાના લોટમાં તો થઈ જાય રોટલી જેવો ગોળ એકદમ પછી એને છે ને
હમ,
ને ચુલા ઉપર તાવડી રાખવાની પછી નીચે તાપ કરવાનો.
ગેસ ઉપર નો હાલે ઇ?
ગેસ ઉપરય હાલે પણ ગેસ ઉપર છે ને બહુ ફાવે નહી આપણે ગેસ ઉપર ને આપણે શરીર ને નુકસાન કરે ગેસ ઉપર ખાઈ ને. ગેસ ઉપર જે વાનગી બનાવીએ તો નુકસાન કરે લાંબા ટાઈમે. ચૂલા ઉપર બહુ મસ્ત થાય. સારું ચૂલા ઉપર દેશી ચૂલો હોય ને મજા આવે.
અમે તો એવી રીતના કોઈ દિવસ. કયરુ નથી એટલે હવે ટ્રાય મારશું હાલો તો ચૂલા ઉપર બનાવશુ અમે
હા, ચૂલા ઉપર સારા રોટલા પછી લસણ વાળી ચટણી કરીએ. આવડે છે તમને લસણ વાળી ચટણી? તો શીખવાડું રેસીપી. એ તો છે ને અ લસણ ફોલાય એક બે ગા ગાંઠીયા આવે ને એના લસણ ના એને ફોલી નાખાય ઉપરનું છે ને છાલ હોય એ કાઢી ન ખાય ને પછી ખાંડડી હોય ને ખાંડડી દસ્તો ને એનાથી ખાંડી નાખાય પીસી નાખાયને પછી એને એમાં ચટણી નાખાય જરાક નિમક નખાય સ્વાદ મુજબ અને ખાંડી અને પછી ઈ બધી હારે ખવાય રોટલા હારે ખવાય, ચટણી પછી વધુ હોય તો આપડે, સ્ટોર કર્યો હોય તો આપડણે શાકમાં કયક નાખી હકીયે લસણ ફોલવાનો ટાઈમ ન હોય ને, તો શાકમાં નાખવી તો શાકમાં ય નાખી હકીએ અને એમનામે ય ખાય હકીયે રોટલા હારે એમ મજા આવે ખાવાની,
હમ,
હ પછી કારેલાનું શાક આવડે તમને ભરેલ, કારેલાનું ન તો એની રેસીપી કઉ કારેલા છે ને હ શાક-, શાક ભાજીમાં એક કારેલા આવે છે એને પછી, સાલ જરા જરા ઉતારી ને બાફા મૂકી દેવા જરા જરા ચેકા પાડી એક એક ચેક, કરીને કટિંગ કરી મોટા મોટા રખાય અંદરથી બી હોય ને એ બધું કાઢીને પછી, બાફવા મૂકીને બફાઈ જાયને, કુકરમાં થોડુંક પાણી નાખી અને એમાં બાફવાના આ મગ બાયફા હોય ને એમજ આ બાફવાના અને પછી, બફાય જાય એટલે ચણા નો લોટ જરાક શેકી નાખવાનો,
હમ,
અને એમાં બધી મસાલો નાખ દેવાનો હિંગ છે. પછી જીરું છે, હળદર છે, એટલે ધાણા જીરું આપ. આખું જીરું નહિ ધાણા જીરું પીસી ને આવે ન ચટણી છે નિમક છે સ્વાદ મુજબ એ બધે મસાલો કરી ને ચણા નો લોટ શેકી ગયેલુને એમાં નાખી દેવાનું પછી થોડું લીંબુ નાખવાનું થોડું ખાંડ નાખવાનું ને મિક્સ કર દેવાનું થોડુંક લસણ નું પેસ્ટ હોય ને ઈ નાખી દેવાની પછી કારેલા બફાઈ ગયા હોય ને એમાં ભરી દેવાના મસાલો બધું કારેલામાં એક એક એક થોડું થોડું ભરી દેવાનું એક એક ચમચી અને પછી એને એક સાઈડ મૂકી ડીશ માં અને પછી એક તપેલીમાં છે ને તેલ લેવાનું તેલ છે ને ગરમ થાય ને એટલે આ બધી નાખી દેવાનું કારેલા ભરી ગયેલું વખારી નાખવાના હિંગ નાખીને હા હિંગ નાખવાની પછી તો
એટલે સારી રીતના જ વગાવાના કે ડુંગળી ટમેટા નો વગાર કરવાનો
ના જો ફાવતું હોય ડુંગળીને ખાતા હોય તો ડુંગળી નાખે પણ અમે નથી ડુંગળી નાખતા. અમે તો ખાલી છે ને આવી રીત ખાલીમનેમ જ નાખી હિંગ નાખીને જ વઘારીએ ના રાય નાખીએ ના જીરું નાખીએ ખાલી હિંગ નાખીએ અને વઘારી નાખીએ ને અમુક તો રા નાખી ખેરાય નાખે હિંગ નાખે અને જીરું નાખે ડુંગળી નાખે લસણ પાછું નાખે પણ પેસ્ટમાં નાખ્યું હોય ને લસણ એટલે અમે તો ના નાખીએ ઓછું ખાઈ અમે લસણ
હા.
એટલે નથી નાખતા એમનુંમ સાદુ વખારી નાખ તેલ માં ગરમ થાય ને એટલે બાકી મસાલો તો બધો હોય જ પછી સ્વાદ મુજબ પાછું નિમક નાખવું હોય તો નાખવાનું બાકીને કઈ નઈ પછી એ રોટલા એર ખવાય રોટલી એરે ખવાય.
હમ.
મઝાઆવે,
અમે તો સેન્ડવીચ ને એવું બનાવતા હોય કે છોકરાને સેન્ડવીચ
તો નથી આવડતું મને તો શીખવાડો ને એ રેસીપી અમે કરશું આજે
છોકરા ને આપણા માટે આ સારું કેવાય કે બટેટાનો મસાલો હોય તો મલે પેલા બટયા બાફવાના અને બ્લેટ આપણે લઈ આવીએ બહારથી
હા.
અને બટેટા બાફ ને પછી એનો ચીંદો કરી નાખવાનો પછી એમાં ડુંગળીના ચમે નો વઘાર કરવાનો રાય ને બધું નાખવાનું પછી હળદર મીઠું ચટણીઓ એવ બધું નાખ દેવા જેવું આપણે રીતના તીખું ખાતા હોઈયે એ પ્રમાણે નાખવાનું
હા.
મર્ચુ એ નાખવાનું અને પછી આપડ આ સેન્ડવીચ નો મસાલો આવે ને એ નાખવાનો
ઓકે.
અને પછી બસ અને છેલ્લે ધાણા નાખીને પછી ઉતારી લેવાનું પછી સેન્ડવીચમાં ભરી લેવાનું બધું
હા.
હમ્મ.
હ ઓ સારું કેવાય તો પછી શું શેકવાનું હોય કે કેવી રીતના હોય પાછું મશીન આવે કે પછી આમ હાલે
અમે તો મશીનમાં ના લોઢી ઉપર શેકાય લોઢી ઉપર થો વધારે બળ જે અમે તો વોશિન મશીનમાં એમાં વધારે
ઠીક આમ ઇલેક્ટ્રિક મશીન આવતું હોયશ એ પાછું એમાં પછી પછી ને તેલ નાખવાનું એમનું કંઈક છે.
ના ના એમાં તેલ નહી બટા નાખ હોય તો હાલે તમારે એમાં નહિ ના ખાય ને અમે તો ખાલી બટર નાખી ના એમ નેમ શેકાય જાય
હ સારું ચોટે નઈ ને એમાં પછી મશીન માં તો કઈ નાખ
ના ના કઈ નો જોટેે કઈ ન જોડે
હ સારું લાગે પછી કેની હારે ખવાય સોસ હારે ખવાય ચટણી હોય
હા ચટણી જો અમે તો મીઠી ચટણી બનાવીએ છીએ. લા લાજ હા ખજ બનાવે લાજ બાપ બે એટલે પેકેટ આવે આપડે લાજબાપનું એમાં હા એમાં પછી તે ગરમ પાણી નું અને પછી પેકેટમાં એ છે એ નાખી દેવાનું બધું પછી બધું સ્વાદ અનુસાર આપણ નાખવું ની ચટણી ને પછી જાડી કરવી તો અમે છે ને બટટા હોય ને એમાં બટેટા વેફર કેરી હોય ને એમાં નીચે નીચેનો ભૂકો વયતોહોય ને એને ઈ અમે રાખીએ શું કીને પછી એ રાખીએ પછી થી ચટણીમાં નાખીએ એટલે ચટણીમાં આપડે આમ ઘટ થઈ જાય જાડી જી જ હા. અને પછી એમાં ચટણીમાં મીઠું ને લીબુ ફુલને આપડે ખાંડ ને એવું બધું નાખવાનું
હવે તો ચટણી આવી રીતે ના બનાવીએ કે થોડોક ખજૂર પાળીએ ને થોડોક ને
હમ્મ
હ આંબલી પલાડી ખાટી આંબલા નથી આંબીલા વાળી એ બે પલારી દઈએ અને પછી જે કરવાટાને છે ને બાફી નાખીએ પછી મિક્સ કરી દઈએ બધી ઓલું કાઢી એમાં બધે આવતું હોય ને જાડુ જાડુ એ બધું ગારી નાખીએને પછી આ છુંય ને એમાં બધે મસાલો નાખીએ ધાણા છે ધાણા જીરું મસાલો આવે ને એઈ નાખે ગરમ મસાલો નાખે કે ચટણી નાખી નિમક નાખીએ અને એમાં જો જાડું ના હોય ને તો એકાદું બટેટું નાખવું હોય તો નાખી દેવાનું એટલે એવી ચટણી કરીએ અમે એવી રીતના કરીએ
હમ્મ અમે એવી રીતના ઓછી બનાવીએ છે ને એના લીધે છે ને બધા એ પગ ને માથ ને એવું દુઃખે
હા આંબલી ખાટી હોય ને એટલે બધાય મોટી ઉંમર ના હોય એટલે એને તો સાંધા પકડાય છે આ એ વાત સાચી છે કે આંબલી હો એ પણ અમારે તો કઈ વાંધો નથ આવતો અમારે તો બધા મીડિયમ છે એમ કે નાનાએ નથી મોટાએ નથી તો માપે છે એટલે એને સાંધા પકડાતા જ નથી બધી હાલે છે એટલે અમે તો આંબલી ની જ કરીએ આંબલી ને ખજૂર ની જ કરીએ છીએ. ફાવી જાય અમને બીજી તો ફાવતી જ નથી.
એટલા માટે એ હાલે તમારે અમારે પછી આ બનાવી એટલે
હા એટલે છોકરા એ ખાય ને હા એ તો મીઠું હોય એટલે છોકરા ખાય હા એ બધું શું બીજું હું તમે પછી બનાવો છો ભજીયાને એવું આવડે છે. તો એવું રેસીપી કયો તો અમે તો ઓછા કરીએ ભજીયા તો.
વધારે બનાવતા હોય. પણ હાલોને હું તમને પછી કેશ અવે રેસીપી પછી કામ છે.
શું અત્યાર કામ છે તમારું
આ છે ને બાળક ઉઠી ગયું છે મારે
ઓ બાળક પણ અત્યારે જ ઊયઠું તમારું સારું હાલો બાય બાય હ હા, બાય બાય.